ફોન કાઢ
હા.
હમ્મ, એટલે લાસ્ટમાં તન શું સંભળાયું?
એટલે તું કંઈક બોલતો તો કે શું ખાવાનું બોલો, પાચન શક્તિ વધે ને પછી
જે આપણે ખાધું હોય ને એનો બરાબર આપણને બેનિફિટ મળે, આપણને ફાયદા મળે.
હા.
હમ્મ. પછી વિટ વિટામિન સ સી વાળું ખાવું જોઈએ. જે તે સલાડ બનાવ્યો હશે, એમાં લીંબુ નીચોયું હશે.
ના મેં આ લીંબુ નહોતું નાખ્યું, દહીં થોડું ખટાસ હોય
હમ, અવાજ ગયો તારો. હલો ચાલુ છે હજુ.